હાલો મારો અવાજ આવી રહ્યો?
હા મા તમારે આવી રહ્યા છે મારો અવાજ આવી રહ્યો છે?
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે મેં તમને કેહવા માંગુ છું કે હમણાં જોવોને તમે દિવાળીનો તહેવાર તહેવાર આવી રહેવા આવી રહેવાનો છે તેથી કરીને ને હમણાં ઘણાં બધા લોકો ફટાકડાઓ ખરીદશે ફટાકડાઓ ફોડશે પરંતુ હમણાં કેટલા બધાં લોકો હમણાં ઘણા બધા હજારો રૂપિયાના ફટાકડાઓ ફોડશે પરંતુ એવું કરવું જોઈએ નહીં જેથી કરીને ઘણી બધી
ઘોડાના ચાર ઝોમેટાઈ તો પાચસો ઉપર જી આઈ ડી લાગે પેલા આપ
હમણા હાલમાં જોઓ તમે કેટલું બધું પ્રદુષણ વધી રહ્યું છે રોકેટો થી માણીને આપણે બોમથી માનીને કેટલા રૂપિયાનો ફટાકડો ફોડીએ છીએ હાલમાં આપણે નાહલા હતાં ત્યારે બે થી ત્રણ હજાર રૂપિયાના ફટાકડા ફોડી કાઢતા હતાં એવું કરવું જોઈએ નહીં પણ હાલમાં કેટલા મોટા-મોટા લોકો એજ લાખો હજારો રૂપિયાના ફટા ફોડી કાઢે છે તે કરવું યોગ્ય ન કહેવાય હવામાં તેનથી કેટલું પ્રદૂષણ ફેલાય છે જેથી કરીને એવું બધું હવામાનને નુકસાનદાયક હોય છે પરંતુ લોકો માનતા નથી એવા ફટાકડા ફોડિયા જ કરે છે એવું કરવું જોઈએ નહીં આપ આપણે કારણ કે એવું બધું કરવાથી આપણા પર એવા આટલા બધા નુકસાનો પણ છે ને હવામાંથી આપણા ના ખોમાંથી શરીરમાં જઈ શકે છે જેથી કરીને આપણને સ્વા ને પણ નુકસાન કરી શકે છે અને જે આપણે ફટાકડા ફોડીએ છીએ તેમાં ગંધરેગ આવે છે તે આપણા હાથ હાથોમાં જ રહી જાય છે જેથી આપણે સારી રીતે હાથો ધોવા જોઈએ. પરંતુ આપણે જો સારી રીતે હાથો ધોઈએ નહીં તો તે આપણા જમવામાં જાય છે તેથી કરીને આપણે હાથો ધો ધોઈને ખાવાનું ખાઉં જોઈએ પરંતુ હમણાં હાલના નાના છોકરાઓ એવું કરતા નથી. તેઓ હાથો ધોવા વગર જમવાનું ખાઈ લે છે જેથી કરીને તેમને તેના માટે થી અંદર બધું જયા કરે છે અને તેઓ બીમાર પડે છે બીમાર પડે છે તો તેમને ઘણા બધા કાર્યો માટે આગળ વધતા રહેવું જોઈએ અને હાલમાં જો તેઓ હા ધોવા વગર ખાવાનું હશે તો તેઓ બીમાર પણ પડી શ પરંતુ તેઓ સમજતા નથી કે આપણે હાથ ધોઈને ખાવાનું ખાવું જોઈએ. બધલ વિ નાના છોકરાઓથી માંડીને મોટા છોકરાઓ પણ હમણાં દિવાળી પર કેટલા હજારો રૂપિયાના ફટાકડાઓ ફોડશે પરં તુ તેવું કરવું જોઈએ નહીં જેથી કરીને હવામાં પ્રદૂષણ ઓછું થાય અને આપણે સ્વાસ્થ્ય માટે એ હાનિકારક પરંતુ હાલના નાનાથી મો ટા છોકરા બધા જ છોકરાઓ અમણા હજારો રૂપિયાના ફટાકડાઓ છોડી રહ્યા છે, પરંતુ એવું કરવું જોઈએ નહી કારણ કેમ હાલના સમયમાં હમણે એટલું પ્રદુષણ વધી રહ્યું છે, જેથી કરીને આપણે ઓછા ફટાકડાો વા જોઈએ, અને આપણા માટે એ પણ એજ સારું કેહેવાય કે આપણે ઓછા ફટાકડા ફોડીશું તો આપણે તેનામાં તેના પછી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવી શકે તેથી કરીને આપણુ સ્વાસ્થ સારું રહી જાય, પરંતુ જો આપણે ન કરીએ તો આપણે દવાખાને જવું પડે અને જેથી કરીને આપણે માદા પડીએ તો આપણા ઉપર કેટલા રૂપિયા રૂપિયા નો ખર્ચો આવી શકે આપણા તહેવારો પણ બગડી શકે છે, તમારું શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે, અત્યારે જે ઘણા બધા બાળકો છે જે ફટાકડીઓ ફોડે છે અને ફટાકડાઓ ફોડે છે અને તેઓને હા ગંદરેકો લાગેલી હોય છે, અને તેઓને ઘણું બધું નુકસાન થાય છે, તે ગંદરેક તેમના મોઢામાં જતી અથવા પેટમાં જતી રહે તો તેમના પેટ ને પણ ઘણું નુકસાન પહોંચે છે, અને તેમના સ્વાસ્થ્ય ને પણ ઘણું નુકસાન પહોંચે છે, અત્યારની જ વાત કરો તો તમે વાત જુવોતો આવું નથી કે, જોયું જ હશે કે ઘણા બધા યુવકો જે હાથમાંથી ફટાકડા ફોડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે તેમના માટે ખુબ નુકસાનકારક છે, ઘણા લોકોથી હાથમાંથી ફટાકડો જ નથી છૂટતો અને તેમના હાથમાં ફટાકડો ફાટી જાય છે, જેના કારણે તેમને ઘણું બધું તેમની ચામડીઓ બળી જાય છે, અને તેમને ઘણું નુકસાન થાય છે, તો અત્યારના યુવકે સમજવું જોઈએ કે ફટાકડા હાથમાં ફોડવાની વસ્તુ નથી તેને દૂર નાખું દૂર મૂકીને આપણે સળગાવીને જ આવતું રહેવા જોઈએ, કા તો આપણે આપણી રીતે ફટાકડા ફોડવા જોઈએ, અત્યારના એ લોકો એકબીજા ઉપર છોટા ફટાકડા નાખે છે, જે ખૂબ નુકસાનકારક કહેવાય છે, અત્ય્યારે તમે જોયું જ હશે કે ઘણા લોકોને શરીર શરીર સળગી ગયું ને એવી વાતો આપણા સામે આવે અને ઘણા લોકોને જે ગમે એવી જગ્યાએ ઈજાઓ થાય છે કે ત્યાં તે આપણે સારવાર પણ નથી કરી શકતા અત્યારે તમે વાત લઈ લવ તો એક વ્યક્તિ એ રોકેટ જે હતું તે સામે વાળા વ્યક્તિ પર છોડ્યું હતું, જેના આંખ માં વાગી ગયું હતું રોકેટ તો તેની આંખ જતી પાછી આવીની સુધારણા ટ્રીટમે ચાલી રહી છે પરંતુ કોઈ તે ચાલી રહી નથી સરખી રીતે પરંતુ આ બધી બાબત ખોટી છે, તો તે લોકોએ સમજવું જોઈએ કે આ બધી બાબત ખોટી જોઈએ, તો આપણે તે રીતના ફટાડા ના ફોએ પરંતુ જે પ્રોપર રીત છે, ફટાકડાો તે રીતે ફટાકડા ફરવા જોઈએ, આપણે જાણીએ છીએ કે રોકેટને બોટલમાં મૂકીને સગાવી છે, પરંતુ તેઓ એવું નથી કર તેઓ રસ્તા પર સીધું જ રોકેટ મૂકી દે છે, અને તેને જ્યાં જાય ત્યાં જવા દે છે, તો તેઓ કરવું જોઈએ, તેય બોટલમાં રોકેટ મૂકીને સળગાવવું જોઈએ, તો તમારે શું માનવું છે આ બાબત?
હા, તમારી વાત એકદમ સાચી છે, કે રોકેટ ને બોટલમાં જ મૂકીને સર્જાવું જોઈએ, પરંતુ હમણાંને કે એટલા છોકરા આવો હાથ મારો હાથમાં રોકેટને સડગાવીને પછી મોકલાવે છે, જેથી કરીને હમણાં કેટલા લોકો ઇન્સ્ટ્રાઉડ થાય છે., હામાં રોકેટ ફૂટી જાય છે. હસ જોઈ લવ નહી તમે હમણાં એક નાનો છોકરો ફટાકડો સળગાવીને ભાગી ગયો હતો પરંતુ તે ફૂટ્યો નહી એટલે તેમને લાગ્યું કે ફટાકડો ઓલવાઈ ગયો હશે એટલે તે ખિસ્સામાં મૂકીને જ પરંતુ તે સળગેલો જ હતો, જેથી કરીને તેના ખિસ્સામાં જ ફટાકડો ફૂટી ગવાથી તેમની એટલી ઈજા થઈ અને ચામડીઓ સળગી જવાથી તેમને બહુ ઘણા ખર્ચો આવ્યો અને ઈજા થવાથી તેમ તહેવારો પણ ઉજવી શક્યો, જેથી કરીને આપણે એવું ન કરવું જોઈએ. કે જેથી કરીને આપણા તહેવારો જ આપણાથી ઉજવાય નહી, એટલે આપણે શાંતિ અને પ્રિય તરીકે સે દિવાળી મનાવી જોઈએ, એટલો ધુમાડો કે જેથી કરીને પ્રદુષણ ખુબ વધી જાય તે આપણે લાવવા જોઈએ, ને આપણે સદા અને નાના મોટા એવા ફટાકડા લાવવા જોઈએ, પરંતુ એટલા પણ ઘણા બધા ફટાકડા નથી લાવવા જોઈએ, કે જેથી કારણે ખુબ ઘણું પ્રદુષણ વધી જાય, અને આપણા પર્યાવરણ માટે અને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક થઈ જાય પરંતુ લોકો એવું માનતા નથી, અને કેટલા રૂપિયા ના દર દિવાળી એ ફટાકડાઓ ફોડી નાખે છે, આપણે એવા કરવા જોઈએ, અને કપડાંઓ પહેરવા જોઈએ, નવા નવા કપડાંઓ પહેરવા જોઈએ, એવું કરીને આપણે દિવાળી સારી રીતે બનાવી જોઈએ, પરંતુ લોકો દસ હજાર થી માંડીને અમુક લોકો પંદર હજાર સુધી ના ફટાકડા જ ખરીદીને દિવાળી મનાવે છે, જે ખુબ પ્રદુષણકારક હોય છે, પરંતુ તે લોકો માનતા નથી અને કેટલા હજારો રૂપિયા ના ફટાકડા ફોડી પોતાની દિવાળી મનાવે છે. પરંતુ તેમાં એટલું પ્રદુષણ થાય છે. અને રસ્તા ઉપર પણ તે ફટાકડાઓના કચરા પડી જેને કોઈ સાફ કરવા આવતું નથી. જેથી કરીને કચરો પણ એટલો વધી જાય છે જેથી કરીને કેટલા કર્મચારીઓ તેને સાફ કરવામાં લાગી જાય છે. એવું કરવું જોઈએ નહી આપણે ઓછા ફટાકડા દિવાળી પૂર્ણ કરવી જોઈએ. પરંતુ હાલના કેટલા લોકો તો ફટાકડા ફોડીને જ પોતાના દરરોજ દિવાળીઓ ઉજવે છે. જેથી કરીને કેટલા ફટાકડાઓના કચરા થી માંડીને બધું હાલના રસ્તા ઉપર જ પડ્યા કરે છે. અને કેટલો કચરો આપણા રસ્તા ઉપર દેખાય છે. તે સારી બાબ નથી એટલે આપણે હાલમાં દિવાળી ઉપર મીઠાઈ ખાવી જોઈએ નવા નવા કપડાઓ પહેરી દિવાળી નો પવિત્ર તહેવાર ઉજવવો જોઈએ. પરંતુ હાલના કેટલા લોકો દિવાળીમાં એક બીજા પર ફટાકડાઓ સળગાવીને નાખે છે. જેથી કરીને કેટલા લોકો ને ઈજાગ્રસ્ત પણ થાય છે. પણ માનતા નથી અને હાથોમાં જ ફટાકડા સળગાવી એકબીજા પણ નાખવાનો ટ્રેન હમણા હાલમાં ખુબ જ ચાલી રહ્યો છે. બધા લોકો હાથમાં સળગાવી હવામાં ફટાકડા ફોડે છે. જે લાખવામાં તેમના હાથ પર પણ ફાટી શકવાની સંભાવના ખબ ઘણી છે. પરંતુ તેઓ માનતા નથી અને હાથોમાં જ સળગાવી ફટ કટાકડાું નાખે છે એવું કરવું ખુબ જ ભયદાયક હોય છે. જેથી કરીને તેમના હાથો પણ ફાટી જાય શકે છે. અને હાથોમાંથી લોહી પણ શકે છે. અને દવાખાને જઈને તેમના પટ્ટીઓને એવું બધું કરાવવું પડે છે. પણ તેઓ માનતા નથી અને હાથ માંથી સળગાવીને ફટાકડા નાખે છે. તેવું કરવું બિલકુલ હાનિકારક હોય છે. પણ તેઓ એમના વાલીઓ પણ કરવા દે છે. તે લાભદાયક હોતું નથી. જેથી કરીને એવું ના પાડવી જોઈએ. વાલીઓ એ પણ તેમના માટે એટલા મોટા મોટા ફટાકડો લઈ આપવા જોઈએ નહી. જેથી કરીને એના માટે એ ખુબ જ આ થી દુઃખદાયક હોઈ શકે છે. તમારે શું કેવું છે વાતમાં?
મારી વાત એકદમ સતી છે. અત્યારે જોવા જઈએ તો આપ આપણે ઘણા બધા આપણે જોવા જોઈએ. કારણ કે સમાજનો એક ભાગ છે. પરંતુ આપણે સમજવું જોઈએ. કે તહેવારો જોઈએ છે. તો તેની એક રીત હોય છે. તો તે ઉજવા જોઈએ. તેના કારણે ઘણું બધું નુકસાન થાય છે જે નુકસાન થાય છે તે બધ સુધારવું જોઈએ. અને નુકસાન થઈ જ તો તે સમજવું પણ જોઈએ.
તો આપણે સમજીયે અને જો સમજીને આપણે તહેવારો જોઈશું તો સારામાં સારું શે અને જો આપણે સમજીને ન ઉજજવીએ તો તે ઘણું નુકસાનકારક હોય શકે છે.
એ બાબતે પણ ધ્યાન દોરવું જોઈએ તો તમારે
હા તમારી વાત એકદમ સાચી છે કે બધી ઘણી બધી એવી નવી નવી બાબતો છે જેનું આપડે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તહેવારો માં આપણને ઈજાગ્રસ્ત ના થઈ જાય અને આપણને દવાખાનેની રહ ન કરવી પડે જેથી કરીને આપણા તહેવારોમાં આપણી ગમી ન મહેસૂસ ના થાય જેથી કરીને આપણે પણ ડજો દવાખાની જોઈએ તો આપણે ઘરે બેસેલા તહેવારો મનાવવા પડે છે જે લાભદાયક આપ માટે અને આપણા પરિવાર માટેથી સારું ન કહેવાય જેથી કરીને આપણે ત્યો હાર માં માંદા ન પડ્યા અને આપણાને કોઈ ઈજાગ્રસ્ત ન થઈ જાય તે બાપાણ નો ખાસ ખ્યાલ જોઈને ફટાકડા એટલી સાવચેતી સળગાવવા જોઈએ કરીને આપણ નહી પણ આપણા આજુ બાજુ વાળા ને પણ કોઈ તકલીફ નહી પડે જેથી કરીને આપણે જલ્દી ફટાકડો સ ગાવીને અને સાંજ ના સમય જો બધા સુઈ ગયો હોય પછી આપડે ફટાકડા સળગાવવા જોઈએ ન જેથી કરીને તેમની ઊઘમાં કોઈ વિકલ્પ દુરુ આપડે શું કોઈ પ્રોબ્લેમ ના આવી શકે એટલા માટે આપણે જલ્દી ફટાકડા સળગાવવા જોઈએ જેથી તેમની ઊંઘ ના બગડી જાય જેથી કરીને તેમને કોઈ પ્રોબ્લેમ ના આવે અને શાંતિ પ્રિય તરીકે આપણે દિવાળી મનાવી જોઈએ પરંતુ ઘણા બધા લોકો રાતના કેટલા મોડે એક બે વાગ્યા સુધી ફટાકડાઓ ફોડે છે જેથી કરીને ઘણા બધાની ઊંઘોને તકલીફ આવે છે અને ઘણા બધા શકતા નથી ગામે થી આવીને બધા જલ્દી ઈ જાય છે તેઓ માટે તે ઘણી બધી તકલીફનો વિષય છે પરંતુ દિવાળીમાં ઘણા લોકો મોડે મોડે સુધી ફટાકડાઓ સળગાવ્યા કરે છે જેથી કરીને તેમની ઊગમાં પણ પ્રોબ્લેમ આવી સાવચેતી રાખવી જોઈએ તમારે શું કેવાય
તમારી વાત એકદમ સાચી છે જે અત્યારે આજ ના જે યુવકો છે રાતના બાર એક વાગ્યા સુધી ફટાકડો ફોડે છે અને જેના રીતે ઘણા આજુબાજુ વાળા ઘર વાળાને ઊઘની પ્રોબ્લેમ થાય. ઊંઘ પૂતિ નથી મળતી અને તેઓ તેઓ ઝગડે પણ છે કે આવું ના રોજે પરંતુ તેઓ સમજી નથી રહ્યા કે આ ખોટું છે અને આ ન કરવું જોઈએ અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા યુવાનો એવા છે જે રાત્રે ફટાકડા ફોડવાના શો અને તેઓ બાર વાગ્યા પછી ફટાકડા ફોરણ ચાલુ કરે છે તો એવું ન કરવું જોઈએ તેઓએ સમજવું જોઈએ કે તેઓ તો જાગે છે પરંતુ આજુબાજુ વાળા જે બધા હોય છે તેઓ તેઓ નિંદ્ર અવસ્થામાં હોય જે તો તેમની નિંદ્ર ન બગાડવી જોઈએ પરંતુ અત્યારના લોકો એવું કોઈ કોઈનું કો વિચારતા નથી તેઓ પોતાનું વિચારે છે પોતાના એન્જોયમેન્ટ માટે તેઓ બધું કરે છે પરંતુઓ એ નથી વિચારતા કે તેનાથી સમાજને શું નુકસાન થશે લો કોને શું નુકસાન થશે અને લોકોએ તેનો શું ભોગ આપવો પડશે પરંતુ આ બધું વિચાર કરીએ તો તેઓ આ બધું વિચારશે તો તેઓની વિચારધારાણા સુધરશે અને તેઓ કદાચ સુધરી પણ જશે તો તેઓ સમજવું જોઈએ કે આ બધું ખોટું છે અને તેઓએ આ ન કરવું જોઈ તો હું તો એજ કવા માંગુ છું કે અત્યારના લોકોએ સમજવું જોઈએ કે તહેવાર છે તેને તહેવારની રીતે ઉજવવો જોઈએ તેને વાયલન્સ ન બનાવું જોઈએ જેને તમે જોવો છો જેના કારણે ઘણા બધા ઝઘડાઓ થાય છે અને ઘણા બધા વિવાદો થાય છે અત્યારે તમે જોઓ તો લોકો એવું કરે છે કે રાત્રે ફટાકડા ફોડે છે અને તેમને જો કોઈ ટોકે અથવા કોઈ બોલે તો તેઓ ઝઘડા કરે છે કે તો અમારે શું જાય છે અમે અમારા પૈસા ફટાકડા લાવીએ અમે અમારા ખર્ચો કરીએ છે અમે અમાર રીતે તહેવાર ઉજવીએ છીએ પરંતુ એવું નથી હોતું કેઓ એ તહેવાર સારી રીતે અને સરખી રીતે જ ઉજવવા જોઈએ તો હું આપણે આ વિશે આગળ વાત કરીશ સા